હલો આવે અવાજ?
હા આવે,
હા, ચોખુ આવે,
એટલે
હા,
હ
તારો આમ ઓલો આછો આવે,
હા અને તમારો અવાજ વધારી,
હા, હલો.
હા.
હા હું હાલે?
કઈ નઈ સારું છે.
હમ્મ હું કરે બધા?
હું આલે.
કઈ નહી જોબર. પુવાની તૈયારી કરતા થા ટી વી જોઈ થોડી
હા.
છોકરાઓને હુંવડાયવા પર હતા લાંબા પૈડા.
હા ભણવા જાય છોકરાઓ તમારા?
હા ભણવા જાય બે.
કેટલામાં ભણે?
એક છે ઈ છઠ્ઠું ભણે ને એક બાલવાટિકામાં ભણે.
તો નજીક દેસાઈ છે છટી છે.
ના ના નજીક અજ છે.
હા. બગીચા નેવું હોય તમારે ત્યાં.
હા ના ના એવ હશે બોગીશે એ તો. નિશાળમાં બહુ મોટો નથી જગ્યા ટૂંકી છે અને વિધ્યા એ વધી ગયા એવું છે. એટલે હવે પછી બદલાવાનું કે છે હવે. હમણાં વાલી મીટિંગ હતી સ્કૂલમાં ને કેતા હતા કે સ્કૂલ બદલાવી નાખવી છે આપડી જગ્યા ટૂકી પડે છે.
હ હ.
તો એક કે સાથ આપજો અમને અમે નગરપાલિકા એ એને બધી જઈ એવા પૂછી એવા. જગ્યા દેખવી કે એટલે હવે પીટીના સર છે પણ એ કે જગ્યા નથી. તો કેમ કરવું એ.
હા હા.
એવું બધું છે એક ક્લાસમાં તો સો સો વિદ્યાર્થી છે. એટલે બે બે ત્રણ ત્રણ ક્લાસ થઈ રહ્યા એકમાંથી.
હ જાય તો ક્યાં જાય આવ કઈ બાજુ જા.
હવે આ બાજુ જ છે હે અમાર બાજુ જ રાખશે બીજે કઈ છેટં નહી જાય.
ભાડે રાખવાની ભાડે રાખવાનું.
નહી નહી જગ્યા આપશે સરકાર ભાડે નહીં ભાડે કહો. એની નીશાળ એ ત્રણ માળની છે તોય ટૂકી પડે. છે તો એક થી આઠ જ છે તોય. વિધ્યાર્થી જેટલા છે આ બાજુના બધા અહીંયા જ છે.
હા હા.
નિશાળ હારી છે.
હા.
બાળવાટીકા ઈ ક્યાં છે કઈ બાજુ છે?
બાલવાટી કા એ મજા આવે બાલવાટીકાથી આઠ છે ધોરણ.
હક.
બાલવાટિકાથી જ ચાલુ થાય પેલા બાલવાટિકા પછી પેલું, બીજું, ત્રીજું એમ. બાલવાટીકા થી પાંચ સુ થી બપર હ છે બોપર થી પાંચ અને અને છ થી આઠ હવારની પાડી છે.
હા, હા.
પેલા એક જ હતું હવે વિદ્યાર્થી વધી ગયા ને એટલે ક્લાસ ઘટે એટલે બે પાડી કરી નાખી.
નાવ ના બપોરે અને મોટાઓની સવારે.
તો તમે બે ને મુકવા એક હારે જાવ કે?
ના ના અલગ અલગ છે ને ટાઈમ એક ને બુપરે છે ને એકને હવારે છે. મોટા ને હવારે ને નાના ને બોપરે. હવારે જવાનું મૂકવા પછી બપોરે તેડવા જવાનું પછી મૂકવા જવાનું પછી પાછું પાંચ વાગે તેડવા જવાનું પછી છ વાગે ટ્યુશનમાં જવાનું પછી પાછું તેડવા આઠ વાગે ટ્યુશન માંથી આવવાનું. એમ કરીએ
માર તો છેકો છેક જ પડીલીને જવું પડે.
હા ના અમારે તો હાવ નજીક જ છે. ત્યાં પ્રાર્થના બોલતા હોય તમારા ઘરે હંભાઈ? એટલી જ છે, હા, અમારે હમણાં છોકરાને બાલવાટિકામાં બેહાયડા તો વાંચતા આવડી ગયું.
ગુજરાતીને?
હા ગુજરાતી સાદા શબ્દોમાં વાંચતા આવડી ગયું પછી હમણાં જ વેકેશ પન મા જ બેહાયડો ના કરતો એને ફાવતું જ નહી ઈંગ્લિશમાં જ ફાવતું બધું ઈંગલિશ ન આવડે પણ કલમ ખડીયા ન આવડે હવે એને કલમ ખડીએ આવડી છે બોલતા શબ્દ ઓળખતા આવડી ગયો એટલે એના સાદા શબ્દ એ આવડી ગયા, વાત તો તો નથી વાંધ
અમારે આને વાંચવાનો શોખ તો છે પણ હવે આપડી આ નો મેળ આવે પલખડીઓ શીખીએ પછી ખાય
હા તેય અને કલમખડી નતો આવડતું ઇંગ્લિશ મીડિયમમાં બેહાયડા તા ને એટલે.
આજે બો ફાવતું નથી તે નથી મેળ આવતો હ બુ પણ તો એ વાંધો નથી ક્લાસમાં. તો ટીચર એમ કેય છે કે
છોકરો તમારો હોશિયાર છે બહવી કે પેલો નંબર આવે બધા મારકે.
હા.
હછી તેને નથી ફાવતું ને હી હમણાં બદલાવી ને બે મહિના થયા. એનો આગળના ક્લાસમાં જે છોકરા હતા ને એ આવે તો જ જાય નકર નથ જતો એમ કરે. તો જ છે મારે ફોન કરી દયો કે આવે કે નહી.
આંગણવાડી ન્યાથી આયપો હશે ને હવે. આંગણવાડી એ શું કેવાય દાખલો આપે પછી આમાં બેસાડવાનું.
નઈ નહી ઈ આકડી નઈ છ વર્ષ પૂરા થાય પછી આપે ન્યાથી. હજી છ વર્ષ પૂરા નથી થયા છઠ્ઠું બેઠું જ છે.
હા.
પછી આવતા વર્ષે મહિના ઘટે ને એના એટલે પોર થી ફોર્મ ભરાય આરટીઓનું પછી આંગણવાડીથી દાખલો કાઢી દે.
હા
અ બાલવાટિકામાં આવે ને પછી પોર થી પૂરું થઈ જાય બાલવાટિકા પછી ફોર્મ ભરવાનું હોય.
હા. તમને બીજો કાઈ ધંધો કરો કે નય?
કાઈ નથી કરતા અમે અમે તો આવું જ વાત છીએ.
શેર ચાર બેસે કે નય?
હે
ખેતર છે ખેતર
નય નય કાઈ નથી હો ખેતર.
તમારા ઘરવાડા શું કામ કરે?
અમારા ઘરવાળા ને કામ કરવુંય કરે બાકી ના બેઠા હોય ઘરે ને ઘરે.
હા તો પૂરુ કોણ કરે ઘરનું?
ઘરનું મારે કરવું પડે.
હા તો તો તમે બો કાબીલી વાઇફ છો. બધે કામ કરી બો સારું કેહવાય હો.
હા કેટલી મહેનત કરવી પડે મારે. હા કેટલી જગ્યાએ હું કામ કરું છું.
હા
ત્યાં પૂરું થાય.
શું કેય. આપડા છોકરાઓ આપડે જોઈ ને કઈક શીખે એમ. કે મારી મમ્મી જમીને હેલ્પ કરે, કાઈ કરું એમ.
હા
એમાં વરસાદ પાણી છે આજે કે નય.
નય રે સવારે તો રેડા અતા અટાણે નથી તણ સારું છે.
હા
તમારે છે?
ના ના અમારે છાટાય નથ.
હા અમારે યે નથી વરસાદ છે પણ હવારે રેય આવતા હોય અઠાણ તો પાછું કઈ છે ની આજ.
હા હા.
રોડ ભીંજાય જેવો હોઈ.
હા હા અમારા જે આયવત નથી આ પરિવાર
હમમ
હવે તો દરિયો પેલા દોરો હતો હવે તો દરિયો ડોરો નથી હવે એ ચોખ્ખો થતો દે.
હા.
નય તો હે ને દરિયામાં જોર હોય વરસાદ નો એકદમ કાળો દેખાય.
હમમ.
હવે તો એવું નથી હવે તો ઈ એ ચોખખો થવાનું.
હા પિઝા હતા તમારે
શિયાળા મા તો મસ્ત હોય ખુલું એકદમ.
હ.
ફોન જોઈને.
હમ્મ કેટલા વાગે હુંઉ તમે બધાય?
અમારે બાર વાગે ગયું સુવાનું બાર વાગ્યે સુવાનું.
હા તો ઉઠો કેટલા વાગે?
સવાર આઠ વાગે સાડા સાત હમ સાત વાગે સાત સવા સાથે હું ઊઠી જાઉ આઠ વાયગે મારા છોકરાને ઊઠાડું.
હ તો કહીયા જાય સ્કૂલે? કેટલા વાગે?
નવ નવ વાગે.
ઓ તો વાંધો ન આવે નીંદર થઈ જાય આખી.
હા એને આઠ વાગે ઉઠાડી જ લઉ. તો તો તમેે વેલા થાય છે ને.
ના બહુ વેલા નઈ હાડા છ એ ઉઠવું એટલે સાત વાગે જવાનું હોય.
હા. મારે તો આઠ વાગે ઉડીએ થોડીક વાર ફોન જોય પછી નવ નાવુ બ્રશ કરાવું નાસ્તો કરાવું. પછી તૈયાર કરુ ને
મોબાઈલ જોવાનો ટાઈમ ન હોય મોબાઈલ તો પયડો હોય એક બાજુ. ન કરતો છોકરીને સ્કૂલે જવાનું મોડું થાય એનું તૈયારી કરવી હોય નાસ્તાનીને બોટલ ભરીએને
એને બધું યુનિફોર્મ તૈયાર કરીને એનું બ્રશનું તૈયાર કરીને માથું ઓરાવી દઈએને.
હ હ.
મુકવા જાઈએ.
અમારા કે બેગને એવું ત અત્યારે તૈયાર કરવી જ હોય સવાર નાસ તો પાણીની બોટલ બેજ રેય.
હ
પછી નાસ્તામાં અત્યારે મગ પટાર બીજા આવે હવારે કરી દે છે. મગ
હમ નાસ્તોતો નો કરીને જઈએ એટલે તો ઉપાધિ ન હોય નાસ્તાની તો. વેલુ ના ઉઠાવે.
તો હું રોટલી બનાવું સવારે તો એક રોટલી ખવડાવુંને મગ તો હું એ ને લંચબોક્સમાં ભરીદે આજે આજે ચણા ને લડ્ડુ. બીજું હું હતું એક ફ્રૂટ હતું ત્રણ વસ્તુ ભરી દીધી.
હા નાસ્તો એ ન બપોરે એ હા.